હલો.
હા.
અવાજ આવે છે?
હા એકદમ આવે છે.
હા આજનો આપણો વિષય છે ગુજરાતી લોકો નો પેહરવેશ.
હા આ એકદમ ઘણો રાસ પ્રદ વિષય છે અને ગુજરાતીની ઓળખમાં પેહરવેશ નું પણ એક ખાસ સ્થાન છે.
હા બિલકુલ સાચી વાત છે તમારી પહેરવેશ માત્ર કપડાં નથી. તે સંસ્કૃતિ, પરંપરા અને જીવનશાલી બ બતાવે છે.
હા અને ગુજરાત ના અલગ અલગ પ્રદેશમાં અલગ અલગ પેહરવેશો જોવા મળે છે.
ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાત દરેક જગ્યાની પોતાની અલગ જ ઓળખાણ છે.
હા એકદમ સાચી વાત કહી ને પેલા પુરુષો પેહરવેેશ વિશે વાત કરીએ.
હા બિલકુલ. પહેલાના સમયમાં ઘણા પુરુષો ધોતી અને કેડયુ પહેરતા હતા.
હા એકદમ સાચી વાત અને માથા પર પાઘડી પણ બનાવવામાં આવતી હતી.
હા પાકડી માત્ર શંગાર નથી, તે સન્માનનું પણ પ્રતિક હતી.
હા એ તો છે અને અલગ પ્રદેશમાં પાઘડી બનાવવાની એક રીત પણ અલગ હોય
પણ અલગ હોતી હા ગામડામાં સફેદ કપડા વધુ જોવામાં મળતા હતા.
હા અને સફેદ રંગ ને એકદમ સાદગી અને શાંતિ સાથે જોડાવામાં આવે છે.
હા હવે પરમ પ્રમાણે પણ કપડા પસંદ કરવામાં આવતા હતા.
હા એકદમ સાચી વાત અને ગરમ હવા હોય એટલે હલકા અને સૂટ ના કાપડ ના કપડા ઉપયોગી થતા.
હા હવે સ્ત્રીઓના પેહરવેસ વિશે આપણે વાત કરીએ ચલો.
હા. તો ગુજરાતની સ્ત્રીઓ રંગબેરંગી કપડાં પહેરવા માટે ઓળખાય છે.
હા જેમ કે ચનિયા ચોળી પછી ઓધણી ઘણી જગ્યાએ પારંપરિક પહેરવેેશ છે.
હા, એકદમ અને આ પેરવેશમાં સુંદર ભરતકામ જોવામાં મળે છે.
હા બિલકુલ, ભરતકામ ગુજરાતની એક મોટી કલા છે.
હા અને કચ્છનું ભરતકામ દુનિયાભરમાં પ્રસિદ્ધ છે.
નાના નાના રંગીન દોરા થી સુંદર નકશા બનાવવામાં આવે છે.
હા એકદમ. અને કેટલાક કપડા પર નાના અરીસા પણ લગાડવામાં આવે છે.
આ અઈસાના કામને આબળા બારત પણ કહેવાય છે.
હા અને તે કપડાંને
વધુ આકર્ષિત બનાવે છે.
લગ્નમા માં ખાસ પારંપરિક કપડાં પહેરવામાં આવે છે.
હા એ તો છેજ અને. અ વર માટે સુંદર શેરવાની, અથવા કેડિયું પણ જોવાવામાં મળે છે.
હા વધુ માથે ભરેલી સારી અથવા ચનિયા ચોલી પહેરવામાં આવે છે.
હા અને ઘરેણા પણ પે અ પેરવેેશ નો એક ભાગ છે.
હા બંગડી હાર કુંડળ. પાયલ જેવા ગેહના સુંદરતા વધારે છે.
હા અને પેલા. ઘરેણા ઘરે પણ બનાવવામાં આવતા હતા.
હા આજે પણ ઘણા લોકો પારંપરિક ઘેરણા પસંદ કરે છે.
હા અને પુરુષો એકદમ રંગીન કેળિયું અને લાફણી પહેરે છે.
હા સ્ત્રીઓ સુંદર ચનિયા ચોલી પહેરે ગરબા રમે છે.
હા અને રંગબેરંગી કપડા થી આખું મેદાન સુંદર લાગે છે.
દરેક રંગનો પોતાનો અલગ અર્થ હોય છે.
હા એતો છે જ, અને લાલ રંગ
ઉત્સાહ બતાવે છે આપણને
લીલો રંગ પ્રકૃતિ સાથે જોડાયેલો છે.
હા અને પીળો રંગ આનંદ અને ઉમંગનું એક પ્રતિક છે
હા, વાડાલીલે રંગે શાંતિ વાદળી રંગ શાંતિ નો સંદેશ આપે છે.
હમ્મ, અને કપડા બનાવવા માટે પેલા
આજે માશીનનો ઉપયોગ વધી ગયો છે
હા અને છતાં પણ હાથનું કામ આજે પણ ઘણું મૂલ્યવાન ગણાય છે.
ભરતકામ કરવા માટે ધીરજની જરૂર હોય છે
હા, એતો છે જ, અને એક કપડું તૈયાર થતા ઘણા દિવસો લાગી જાય છે.
બિલકુલ, આ કારણે તેની કિંમત પણ વધુ હોય છે.
હમ, અને એક કપડું તૈયાર થતા તો. મેં તમને કીધું કે, બહુ વાર લાગે, અને ગુજરાતમાં બાંધણી પણ એ ખુબ જ પ્રસિદ્ધ માને છે.
બિલકુલ, બાંધણીમાં કપડા બૂંધીને રંગવામાં આવે છે.
હા, અને તેમાં નાના-નાના બિંદુ જેવી પણ રચના બને છે.
આ કડક ઘણી જૂની છે.
હા, અને પટોળા પણ ગુજરાતની એક શાન ગણાય છે.
પટોળ સારી બનાવવામાં ઘણી મહેનત લાગે છે.
હા, અને તેમાં રંગ અને નકશા બંને સુંદર હોય છે.
ઘણા લોકો ખાસ પ્રસંગોમાં પટોળા પહેરે છે.
હા, અને ઘણા લોકો તો પહેરવેશ થી વ્યક્તિ ને એકદમ પરંપરા કઈ અલગ જ ઝલકાય છે એમ.
હા, કાફડા લોકોની ઓળખનો એક ભાગ બની જાય છે.
હા, અને નાના બાળકો માટે પણ પારંપરિક કપડા બનાવવામાં આવે છે.
હમ, તેઓ તહેવારમાં આ કપડાં પહેરી આનંદ કરે છે.
બિલકુલ, અને આજે પણ ઘણા પરિવાર તહેવારમાં પારંપરિક પહેરવેશ પહેરાય છે.
હા, આ રીતે જૂની પરંપરા જીવંત રહે છે.
હમ, અને એકદમ, પહેરવેશ સાથે સંસ્કૃતિ પણ આગળ વધે છે‌.
હા, આ વિશે માંથી ઘણી નવી માહિતી મળે છે આપણને.
હા, એકદમ અને હવે આપડે આગળની વાત વધારી અને ગુજરાતના વિવિધ પ્રદેશના પેરવસ વિશે વાત જણાય.
બિલકુલ, હા, દરેક ફરવેસ દરેક પ્રેશ દરેક પ્રદેશની પોતાની અલગ જ ઓળખ. ખન પરંપરા હોય છે.
હા, અને કચ્છ ન પેરવેશ સૌથી અલગ અને આકર્ષક ગણાય છે.
ત્યાંના કપડા તો માં ઘણા રંગ અને સુંદર ભરતકામ જોવાવામાં મળે છે.
હા અને સૌરાષ્ટ્રમાં પણ એક પારંપરિક પેરવેશ નું, ઘણું મહત્વ છે.
હા, ત્યાંના પુરુષો કેરીઓ અને પાગડી પહેરતા હતા.
હા અને સ્ત્રીઓ રંગીન ચણ્યા ચોલી પહેરતી હતી.
તેના ઉપર સુંદર ભરતકામ કરવામાં આવતું હતું.
હા અને ઉત્તર ગુજરાતમાં પહેરવેશ થોડો સાદો પણ એકદમ વ્યવહારું હતો.
હા, ત્યાં હવા પ્રમાણે હલકા કપડાંનો ઉપયોગ વધુતો થતો હતો.
હા, અને દક્ષિણ ગુજરાતમાં પણ અલગ રીતના કપડા જોવામાં મળતા હતા.
હા, ત્યાંના આદિવાસી સમુદાય નો પ્રવેશ પણ આખો છે.
હા, અને દરેક સમુદાયે પોતાની પરંપરા જાળવા માટે પ્રયત્ન કરતા હોય છે.
હા, આ વિવિધતા ગુજરાતને વધુ સુંદર બનાવે છે.
હા, એકદમ અને સમય સાથે પહેરવેશમાં ઘણા ફેર ફાર આવ્યા છે.
પેલા રોજ પારંપારિક કપડા પહેરવામાં આવતા હતા.
હા અને હવે રોજિંદા જીવનમાં સરળ કપડા વધુ પહેરવામાં આવે છે.
પણ, તહેવાર હવે અત્યારે પારંપરિક પહેરવેશ ફરી જોવામાં મળે છે.
હા અને આપડે નવરાત્રી તેનું સૌથી સરસ ઉદાહરણ છે.
બિલકુલ ગરબામાં દરેક ઉંમરના લોકો પારંપારિક વસ્ત્ર પહેરે છે.
હા અને રંગબેરંગી કપડાથી ઉત્સવનો આનંદ વધી જાય છે.
બિલકુલ બાળકો પણ ખુસી થી કપડા પેરે છે નઈ?
હા, એકદમ સાચી વાત કરી તમે.
હા, મને આજે તમારી જોડે વાત કરીને ઘણી મજા આઈ ગઈ.
હા, મને પણ ખુબ મજા આવી.
હા, તો ચાલો અવે બીજા કોઈ આવા રાસપ્રદ વિષય પર વાત કરીશું ફરી આવજો.
હા, આવજો.